હેલો.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું પણ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું શું ચાલી રહ્યું છે ઘરમાં બધા મજામાં છે?
આજ આપણે યાત્રા પ્રવાસરો અનુભવ વિશે વાત કરીએ.
હા હા જોવ ને યાત્રા અને પ્રવાસ એ તો આપડા જીવનમાં બઉ મહત્વનું સ્થાન ધરાવે છે.
હા વાહ મુસાફરી તો હમારા ખુબ પસંદીદા વિષયોમાંથી એક છે.
બિલકુલ મને પણ પ્રવાસ કરવાનો ખુબ જ ગમે છે યાત્રા કરવા થી નવા સ્થળો જોવા મળે છે અને નવા અનુભવો પણ મલે છે.
સાચી વાત છે અ ઘર અને કામયાની રોજ રો રોજદી જિંદગી અ માંથી થોડો સમય માટે બહાર નીકળવાનો મજો જ અમ અલગ હોય છે.
બિલકુલ સાચું કો છો તમે તમે ક્યાંય યાત્રા કરી હતી તમારો કઈ અનુભવ હો તો ફરમાવો.
મારી સબસી યાદગાર યાત્રા સોમનાથ અને દ્વારિકાની રહી થી.
ખુબ સરસ અ સોમનાથ અને દ્વારકા અમે પણ ગયેલા છીએ અમે પણ એક વખત ત્યાંનો પ્રવાસ કર્યો જ હતો.
હ અહી
અને ત્યાંથી આપડે દ્વારકામાં શિક કૃષ્ણ ભગવાનની નગરી જોવાની ઈચ્છા મારી પણ છે.
હા ત્યાં થું નું વાતાવરણ મંદિર અને સમુદ્ર સમુદ્રનો નજરો અ નજરો જાને પણ મન યાદ છે.
બિલકુલ મુસાફરી દરમિયાન અનેક પ્રકારના લોકોથી પણ મળવાની તક મળે છે અને નવીન જગ્યાની મુલાકાત લેવાથી આપણને બહુ જ નવા નવા અનુભવ પણ થાય છે ત્યાંના ત્યાંની જ વાતાવરણ વિશે ત્યાંના રહન સહન વિશે ત્યાંની બધી જ પ્રકારની અ જે પણ ગતિવિધિઓ હોય છે એનો પણ આપણને રૂબરૂ અનુભવ થાય છે તો આપડે વાંચવા કરતા જો એ ત્યાંનો અનુભવ લઈએ તો એ આપડા માટે વધારે જાણકારી સાબિત આપ હોય છે.
બિલકુલ પુસ્તકથી જે શીખવાને મળે છે ને એના કરતા ઘણું વધારે પ્રવાસ દ્વાર શીખવા મળે છે તમે પરિવાર સાથે વધારે યાત્રા કરો છો કે મિત્રો સાથે કરો
અ મને તો પરિવાર સાથે યાત્રા કરવાનું વધારે મજા આવે છે હા પણ આપડે જો પરિવાર સાથે વિતાવેલો સમય હોય છે ને એ અમૂલ્ય હોય છે અને મિત્રો સાથે પણ આપડે જે વિતાવેલા સમય હોય છે એ પણ એમાં પણ આપડે બઉ જ મજા કરીએ છે તો પરિવાર અને મિત્રો બેવ સાથે આપડે જે યાત્રાનો જે અનુભવીએ છીએ એ એકદમ અલગ જ હોય છે.
યાત્રા દરમિયાન સાથે ભોજન કરવા ફોટો પડાવવા અને વાતો કરવાનો મજોય અલગ જોઈ છે.
બિલકુલ તમે સાચું કહો છો ક્યારેય મુસાફરીમાં નાની મોટી મુશ્કિલો પણ આવે છે અને આપડે કોઈ મુશ્કિલોમાંથી પણ નવીન યાદો અ ગોઠવીએ છે તો હા આપણને ઓલી મુશ્કિલોથી પણ કોઈક નવીન યાદો અને સુંદર વાતો એમાંથી મળી રહે છે.
એક વાર અમારી ટ્રેન ઘણી મોડી મોડી પડી થી પછી શું કર્યું
પછી શું કર્યું તું તમે?
અમે સ્ટેશન પર બેઠીને પરિવાર સાથે રમ રમૂજી વાતો કરી અને સમય પ્રચાર કર્યો.
એજ તો આપડી મુસાફરીની ખાસિયત હોય છે કે પ્રત્યેક્ષણ કશુંક ને કશુંક નવું શીખવાડતી જ જાય છે.
પ્રવાસ કરવાથી આત્મવિશ્વાસ પણ વધે છે આજ કલ પર્યટન ઉદ્યોગ પણ ખૂબ વિકસિત થયો છે.
બિલકુલ હા નવા સ્થાનો પણ જઈને વ્યવસ્થા કરવાની લોકો સાથે વાત કરવાની અને નિર્ણયલઇ નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
હા આજકાલ દેશ વિદેશાના સુંદર સ્થાનો જોવા માટે લોક ઉત્સાહિત રહે છે ઓર ગીર કરચ્છ સોમનાથ દ્વારિકા અને સાબરમતી આશ્રમ મને ખૂબ ગમે છે.
બિલકુલ ગુજરાતમાં કેટલા બધા સ્થાનો એવા છે જેમ કે તમે કીધા એ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે અને કચ્છનો જે રણ છે એ તો દુનિયાની એકદમ નવીન નજારામાંથી એક છે એક રણ દરમિયાન એવું લાગતું હોય કે એક રણ પર અ સફેદની સફેદની કોઈ ચાદર વિછાવેલી હોય એવો નજારો આવે છે તો એ એ અનુભવ પણ એકદમ અદભુત લાગે છે.
પ્રવાસ દરમિયાન પર્યાવરણની સંભળ રા રખાવણી પણ જરૂરી છે આ કચરો ફેકવાનો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો એ સાર્વજનિક વિસ્થાનોમાં સ્વસ્થ રાખવાનો જોઈએ
બિલકુલ િમ્મેદાર પરેડ બનવું પ્રત્યેક વ્યક્તિની ફરજ છે
સાચી વાત છે આપણે જે સ્થાન જોવા જઈએ જોવા જઈએને તેની સુંદરતા જો જોવલી રાખવી જોઈએ
બિલકુલ તેની સુંદરતા આપણને જાળવી રાખવી જોઈએ આખીરમાં હું કહીશ કે યાત્રા ફક્ત સ્થાન બદલનું જ નથી કે કોઈ એક સ્થાનથી બીજી સ્થાને જ જવાનું નથી પણ એમાંથી પણ આપણા જીવનના કેટલા બધા યાદગાર પલો છે એ પણ અનુભવાનું છે હું તમને મારી એક યાત્રા વિશે પણ અ ચર્ચા કરવા બદલ માંગુ છું જો અમે હમણાં જ થોડાક ટૂંક સમય પહેલા જ અમે રાજસ્થાન ફરવા ગયા હતા એ પણ ીલોનું શહર છે અ ત્યાં પણ એટલા બધા ઘાટ અને એટલી બધા સુંદર સુંદર રોકા સાથે જીલો ીલો ન નજારો એકદમ મનને હરી લે છે એમાં પણ પિછોલાનીપાલ પછી ગનગોર ઘાટ અ ફતેસાગર લેક અ લેક સિટી પે સિટી પેલેસ અ પછી ત્યાંનું જગદીશ મંદિર અને એની નજીક પણ કેટલાય બધા એવા ધાર્મિક સ્થળો આવેલા છે તો ઉદેપુર પણ બહુ જ નાનું શહેર છે પણ બહુ જ સુંદર શહેર છે અ અને હવે તો ત્યાં પણ કેટલી કેટલા બધા વિકાસો એવા થઈ ગયા છે કે બહારના લોકો પણ ત્યાં યાત્રા અને પ્રવાસ માટે ખૂબ મુલાકાત લેવા આવે છે અ ત્યાંના જે પહાડી દ્રશ્યો હોય છે ઈ જોવા બદલ તો અમ કેટલીય જગ્યાથી લોકો દેશ અને વિદેશથી પણ આવે છે અને ઉદ પર્યટકના સ્થાનમાં ઉદય રાજસ્થાનની રાજસ્થાનમાં જે ઉદયપ જેસલમેરનુંું જે સ્થાન છે એ તો બહુ જ મહત્વનું સ્થાન છે બેવું જગ્યાએ પોતપોતાની પોતપોતાની જગ્યાએ બહુ જ મહત્વના છે જેસલમેરમાં પણ જેમ કે કચ્છો ન રણ ગુજરાતમાં છે ને એવો જ અ એવો જ રણ પ્રદેશ જેસલમારમાં પણ છે ત્યાં પણ ઊંટની સવારી કરે છે લોકો પછી ત્યાંની જે વેશભૂષા પહેરીને લોકો જે અ નૃત્ય કરે છે એ કલા જોવા માટે તો દેશ વિદેશથી લોકો આવે છે અને એ ચર્ચા પણ ચર્ચાનો વિષય પણ છે
સાચી વાત કહો છો તમે મને પણ બી પ્રકૃતિની વચ્ચે સમય પ્રચાર કરવા કરવાથી મનમાં શાંતિ અને આનંદ ન અનુભવ થાય છે એક વાર હું બી માઉન્ટ આબુ ગઈથી ત્યાંથી વાતાવરણ ખૂબ સુંદર હતું
અરેવા નક્કીલી અને ત્યાંના સુંદર દ્રશ્યો જોવા લયક હોય છે
હા સાંજના સમય સમય લેક લેક પાસ બેઠીને સૂર્ય સૂર્યાસ્ત જોવાની મજા ઓર અવિસ્મરણીય હતી
બિલકુલ મારી એક યાદગારી યાત્રા તો તમને ખબર જ છે મેં હમણાં જ કીધું કે રાજસ્થાનની જે સંસ્કૃતિથી મેં આટલી બધી જાણકારી લીધી તો એ તો મારા માટે બહુ જ મહત્વની હતી ત્યાંના કિલ્લાઓ મહેલો અને સંસ્કૃતિ જોઈને હું તો બહુ જ પ્રભાવિત થઈ હતી અને ત્યાંની ખાસ વાનગીઓમાં દાલબાટી અને ચૂરમો એનો એનો પણ અલગ જ સ્વાદ અને મજા છે પણ ત્યાં ખૂબ જ પ્રસિદ્ધ છે જેમ કે ગુજરાતમાં ઢોકળા ખાંડવી અને થેપલા છે તેમજ રાજસ્થાનમાં દાલ બાટી અને ચૂરમો છે
સાચી વાત કહો છો તમે યાત્રા કરવા કરવાથી આપને ભોજનની વિવિધતા વિશે બી જાણવારો મળે છે
સાચું કીધું તમે મુસાફરી દરમિયાન ફોટો પડાવવાની આદત એ છે તમને
હા જહે્યારે જૂના ફોટો જોઈને ત એ પ્રવાસ ફરી જીવી થાય જાય છે
બિલકુલ પરિવાર સાથે વિતાવેલા ક્ષણો ફરી યાદ આવી જાય છે તો હાલો આજે તો આપણે જે પ્રવાસનોો અનુભવ કર્યો મને તો એવું લાગે છે આપણેે બેઠા બેઠા જ ગુજરાત અને રાજસ્થાન એટલી કેટલી પરંપરાઓ અને ઇતિહાસ વિશે જાણકારી પ્રાપ્ત કરી લીધી છે તો હવે આપણે આ ફરી મળીશું અને ક્યાંક જરૂરથી મુસાફરી કરવાનો આપણે પણ પ્લાન કરીશું
હ ખુબ ખૂબુંર સુંગર વિચાર છે તમારો બી
જય શ્રી કૃષ્ણ હમ હ